હેલો કેવું છે ભાઈ.
હા ભાઈ કેમ છે મજામાં.
મજામાં તમે કેવું છો
હું તો મજામાં છું તમે કેમ છો
મજામાં
તો શું હજુ જાગતા તા બરાબર બરાબર
તમાર ખાવાઈ ગયું
હા જમી લીધું છે બસ હજી જમીન હાલ ઉભો થયો છું
એવું
અને એમ થયું પેલા હું તમને કોલ કરી દઉં
હા
હા આજે એકચુલી બહુ લેટ થઈ ગયુ હતું જમવામાં
હા હા
ઓફિસથી આયવું તો પછી બ મોડું થઈ ગયું હતું એટલે જમવામાં આજે લેટ થઈ ગયું
એ કોઈ ટેન્શન એકાદ દિવસ થઈ જાય છે લેટ
હા જમવામાં તો આવું થાયા કરે છે રોજ કારણ કે સાત ઠ વાગે આવી એ ઓફિસ થી આઠ વાગે આવું એટલે સાડા આઠ નવ તો થઈ જ જાય જમવામાં
હા હા
નહી તો હું બી હમણાં ફોન ફોનમાં રીલ જ જોતો તમે રીલ જોતા હતા
હા રીલ જોતા તા
હા હા બઉ રીલો જોવાઈ જાય નહી દિવસને
હા દિવસમાં તો મેં હજાર બારસો રીલ સ્કોર દો સ્ક્રોલ કરી દો છો
હજાર બારસો
હા બહુ મોબાઈલ જોવાય છે
ઓહ હજાર બારસો એટલે બઉ બઉ બધા કેવાય ભાઈ
હા ત્રણ ચાર કલાક સ્ક્રીન ટાઈમ રહે છે ને પછી ખાલી ઇન્સ્ટાગ્રામમાં
ત્રણ ચાર કલાક એમ
હા, હા કશું કોમ નહીં તો પછી
હા એબી બરાબર છે, હા અમે કેવું છે, એક વખત તમે ઈન્સ્ટાગ્રામ ઓપન કરોને.
હા
એક વખત ખુલી ગયું નેતો પછી બંધ કરવું બો મુશ્કેલ હે.
એ રીલસમાં, હા, એક વખત જો રીલ્સમાં ઘુસી ગયા નેતો એ રીલ્સમાંથી કોઈ. કોઈ કોઈ બાર
બાર જ ના નિક એ નાનો છોકરાનું જેવું થઈ ગયું છે આપડુ
હા સાચી વાત છે નાના છોકરા જેવુંજ થઇ ગયું છે. એક વખત અંદર ઘુસી ગયા નેતો સાલું નીકળીજ નહીં હકતા બાર.
હમ
અમારે બી એવું હું છે ને સવારે ઉઠીને ડાયરેક્ટ ફોન જોઈએ મારે ઇન્સ્ટાગ્રામ જોવા જોઈએ તો સવારમાં પેલા એક એક કલાક તો રીલજ જોઈ નાખુ
ના મેં સવારમાં ઉઠું છું, ને બ્રશ કરી લેવાનો. ચાય બાય પીરીએ લાગે. પર પંદર -વીસ મિનિટ મોબાઈલ લઈન બેસી જવાનો,
ચાબા પીને એ બરાબર છે.
પછી ફ્રેશ મૂડ થઈ કે લગ્યા આઈ જવાનું પછી આપણા આપણું કામજ ચાલ ચાલ તો પડી હોવ.
શું કીધું?
આપણું આપણું કામમાં ચાલું
હે બરાબર છે, બરાબર મારે એવું જ છે‌ મારે કેવું છે કે હું તો સવારે ઉઠુંને એટલે બાથરૂમ જવુંને એટલે બાથરૂમમાં જ જોયું
હા એ તમે બરાબર કીધું સેમ
એટલે કેવું સવારે ઉઠીને સીધા પેલા બાથરૂમ જઈને ત્યાં એક કલાક રીલો જોઈને પછી બહાર નીકળ નીકળવાનું
હા, માડુંભી એવુંજ છે હો ભાઈ.
બરાબર છે, અત્યારે બધાને મોટ મોટા ભાગના લોકોને એવી જ તકલીફ છે, અગિયારથી ઇસ્ટાગ્રામમાં આવ્યું છે, ને રીલ્સ તો રીલ્સ માં તો શું કેવાય? રીલ્સ બનાવે છે, એવું કે દસ દસ સેકન્ડની આવે પણ ચાયલા જ રાખે ચાલા જ રાખે.
હહા,
એવું છે, તો તમે રીલ બિલ બનાવો કે નહીં?
નહીં નહીં તમે લોકો બનાવે છે.
હું.
તમે બનાવો છો?
ના હું તો નહીં બનાવતો ક્યારેય આપને તેવું કેમેરા હામે કામ કરતા જ નહીં આવડતુ.
હા, હા.
તો બે હજાર પેલું લોકડાઉન ચાલતું હતું, ત્યારે કેવા બધા રીલો બનાવતા હતા. ત્યારે બનાઈ લેવાની જરૂર હતી.
એ ટીકટોક બીકટોક બધું હતું ને.
હા ટિકટોક ને પેલું. એ બધું ચાલતું હતું ત્યારે બનાવી લીધી હોત તો અત્યારે વાંધો ના આવે. તો ક્યાં શું કેહેવાય કઈક ને કઈક રીલ પેલા ફોલોઅર બોલોઅર બધું વધી જત અત્યારે
હા પણ આપણે એવું આપણે એવું ખબર કે એ ટીકટોક બેન થવાનું.
હા ટિકટોક તો હવે ઠીક છે ટિકટોક નું તો કેવું છે કે એનું તો કઈ અત્યારે નામો નિશાન નથી ને પેલું કઈ છે નહી આ તો ઈન્સ્ટાગ્રામ આવ્યું ને.
એનામાં જ પછી
હ ઇન્સ્ટાગ્રામ રીલ આઈ ને પછી એ બધા ફેમસ થઈ ગયા બાકી ટીકટોકમાં તો કોઈ હતું જ નહી. આમ તો બનાવી જોઈએ રીલ તો બનાવાય.
હા હા અને એક સ્નેપચેટ છે તમને ખબર છે સ્નેપચેટ.
શું?
સ્નેપચેટ.
સ્નેપચેટ ખબર હે મને આ
તમે નહીં છી સ્નેપચેટ પર
ના હું નથી સ્નેપચેટ હું નથી વાપરતો.
ના હમડે રેવા દવું પડે છે.
તમારે જરૂર પડે છે આમ.
હા જરૂર મારે જ છે ને એના પર જ છે જરૂર આપડુ ઊઠવા બેઠવાનું.
એવું તો કઈ મને ખબર મને સ્નેપચેટ યુઝ કરતા જ નથ આવડતું.
એ કંઈ નહી કશું કરવાનું નહીં ખાલી આપડા આસપાસ નો કોન્ટેક કોય ને
હા હા.
કોઈથી કોઇડે એમને એડ કર લેવાનું. એક એક સ્નેપ નાખવાનો દિવસનો તો પછી એ સ્ટ્રીક છાંય સ્ટ્રીક થાય છે.
એક એક સ્નેપ નાખી તો શું થાય સ્ટ્રીન્ક
સ્ટ્રિક્ટ એટલે આપણું એક એક બે બે દિવસનું બને છે. આજે લખ્યો ને તો એક આવશે કાલ લાગશું તો બે આવશે. પરમ દિવસ લગશું તો તન આવશે.
શું આવે એ શું આવે.
એ કઈને એવ એમજ રે છે અવ શોખનું પન છે.
બરાબર મે સ્નેપચેટ એક વખત ડાઉનલોડ કર્યું તું. પ મને એમાં કઈ સમજાયું નહી એટલે પછી મેં તો જવા દીધું. હુ તો ખાલી એક ઇન્સ્ટાગ્રામ વાપરવું બીજું કઈ નહી.
મેંમ મેં બી હવે- થોડા દિવસ વાપરીશ પછી એક કંટાલો આવવા લાગે ને ડીલેટ સીધું ડીલેટ.
હા બરાબર પેલા પેલા પબજી હતી એ મજા આવતી નઈ. પબજી રમવાની પબજી રમો કેવે તમે?
ના રમતા તા પેલી પન હવે નહી.
હવે નઈ રમતા એમ.
હા હવે નહીં કરમતા કારણ કે ઘરના કોકલા કરે છે.
શું થાય?
ઘરના કોકરાર કર છ.
હેહે.
બઉ બોલે છે.
હા એ તો બોલો એમાં તા ઇન્સ્ટાગ્રામ કરતા વધારે ટાઈમ જતો તો.
હા. એમનું એક જ મેચ પંદર પંદર સોળ સોળ મિનિટને આવે છે પછી.
હમ સાચી વાત.
હા. હ બરોબ
એ હા એટલે હું બી જયારે પબજી રમતો ને
હમ.
ત્યારે હું બહુ તો નતો રમતો હું તો દિવસ ની એક બે વખત જ ચાલુ કરતો તો પબજી.
તરીબ પન એનો સ્ક્રીન ટાઈમ રે છે ને મેં બી હવે ફ્રી ફાયર રમું છે તો મારો સ્ક્રીન ટાઈમ રે છે મારો ભઈબંધ આવે છે ને
હમ.
મારો ભાઈબંધ આવે છે ને ફ્રી ફાયર રમવાને. તમારો સ્ક્રીન ટાઈમ રહે છે એક દોઢ કલાક.
એક દોઢ કલાક એમ.
હા હા અને અન મેક્સમેક્સ મેક્સિમમ રે છે દોઢ બે અ અઢીજ કલાક. બે અઢી ચ.
બે અઢી કલાક ખાલી આલો સ્ક્રીનિંગ ટાઈમે.
આણ.
ખાલી. જી ઇન્સ્ટાગ્રામ નો કે આખા ફોન નો.
ના ખાલી ફ્રી ફાયરનું.
હા.
ખાલી ફ્રી ફાયરનું.
ફ્રી ફાયર.
અલી અઢી જ કલાક ભાઈબંધ આવે હતો. ભાઈબંદર રહે પછી. એ ભાઈબંધ આવે છે ને અમારા.
હં હા.
તો ફ્રીફાયરનો સ્ક્રીન ટાઈમ રે છે ઓડિટ કરલા.
બરાબર ફ્રી ફાયર નો ટાઈમ પછો હું સમજી ગયો સમજી.
તો આપડો ઈન્સ્ટાગ્રામ નો કલાક કોય ઇન્સ્ટાગ્રામ નો તો પછી ર છે ને.
બરાબર.
જેવ કરો. અને રાત્રે સવારે ચાર્જિંગ કરનું પછી દિવસભર ચાર્જિંગ વાપરવાની પછી રાત્રે. રાતે કમી થઈ જાય છે ને.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
તો પછી ચાર્જિંગ જ ખલાસ થઈ જાય મોબાઈલને જોવા હો હતો તો એની કરતા મેમે ચાર્જિંગ નહીં લગાતું. દિવસ ભોડ.
હમ્મ બરાબર છે બરાબર.
રાત્રે જલ્દી ઊઘ આવું જોઈએ એમ કર.
હા તો પછી ના છે હવે. ટ્વેન્ટી ટકા છે ચલા દો જય્યારે સ્વિચ ઓફ થશે ત્યારે થશે.
હું તો રાત. તે બી ક્યારેક ક્યારેક શું કેવા એક વાગે બે વાગે બે બે વાગે હું.
ના મે મેં પછી. એ વેકેશન ચાલુ હતું ને.
હમ્મ
ત્યારે તો પછી ત્રણ સાડા ત્રણ ચાર વાગે ઊંઘે તમે પછી હવારે હવારે ડાયરેક્ટ મોર્નિંગ મારી થાય છે એક વાગે
બરાબર
એક વાગે ઉઠવાનું બે વાગે ચા પીવાની તો કરવાનો પછી લગે જ આઠ નવ વાગે જમવાનું એક ટાઈમ જમવાનું
ટાઈમ હતો મારો એક એવો ટાઈમ હતો ને હું સીધો એક વાગે જ ઉઠતો હતો બાર એક વાગે ઉઠવાનું
હમ્મ
પછી સવારનો નાસ્તો કહો કે બપોર નું જમવાનું જમીને ભાગા વરી
એવું ઘરના કોકલે જ નહીં કરે છે
શું
ઘરના કોકલા કો મનજે
તમારો અવાજ થોડો કપાય છે હલો
તમારા ઘરને કોકલતા નથી તમને એટલે લેટ ઊઠતો
બે મિનિટ હો એક પ્લેન નીકળું છે, એટલે અવાજ નથી આવતો સા
હા તમાર ઘરને કોકલતા નથી એટલું લેટ ઉઠવા માટે.
મારા ઘરે શું?
કોકલતા નથી એટલું મજે એટલું બાર-બાર રઈ એક-એક વાગે ઉઠવાનું હોય એ દિવસે.
નઈ સમજાયું.
મંજે તમે હવે ઊંઘે છે ત્રણ વાગે બરોબર.
હન.
હેલો.
હા, હા સાંભળું છું બોલો.
તમે ત્રણ વાગ્યે ઊંઘે છે ને બાર વાગે ઉઠે છે હવારે. તમાર ઘર ના કશું બોલતા નઈ તમને?
નઈ હુ પેલા ઉઠતો તો, હવે નઈ હવે તો કોઈ શું હુવા જ નઈ દેતું, ઊઘવા જ નઈ દેતું તો પેલા પેલા છે ને એ બધા જલસાઓ હતા, હવે નઈ જલસા એવા.
હઅ.
પેલા ઉઠતો તો કોઈ કશું બોલતું નઈ. હવે તો નવ-નવથી ઉપર જાયને તો નવથી ઉપર જાવા જ ના દે ગમે એમ કરીને ઉઠાડી જ દે.
ચાલો ઉઠો
હા, ગમે તેમ કરીને ઉઠો ઉઠો ઉઠો એટલી વાર બોલે એટલે આપડે કંટાળીન
ઉઠી જઈએ. જોબ જેવું છે ચલો ઉઠો એવું કે છે ને.
હા. ચલો ભાઈ આપડે પહી પછી વાત કરીએ હેને, ઓકે, ઓકે.